હલો કૃષ્ણ કેમ છો?
જય શ્રી કૃષ્ણ બસ મજા મે તમે કેમ છો?
બસ મજામાં હા હમ હા.
જો આજનો ટોપિક આપણો કે આપણે વાત કરીએ પેલી ગાર્ડન મા કે આપણે ગાર્ડનમાં જઈએ ઘડીક વાર તો કેવું થાય આપણે કેવી સરસ મ જા આવે.
હમ સાચી વાત છે બઉ મજા આવી જાય.
સાચી વાત કેમ ગાર્ડનમાં જઈએ તો આપણે ઓક્સિજન પણ બહુ સારો મળે છે.
હા કારણ કે ગાર્ડનમાં શું ઝાડ હોય. અને ઝાડ છે એ કેવું આપડે કાર્બન ડાયોક્સાઇડ શોષી લઈને ઓક્સિજન બહાર કાઢે. તો હા તો આપણે જો ત્યાં આપણે થોડીક વાર પણ જઈ હવે તો કેવું ગાર્ડનમાં વોકિંગ વાળું પણહોય છે વોક.
હા વોકિંગ ઓવે ઝૂલા હોય બધા ને હવે ગાર્ડનમાં તો છોકરાને લઈને બધા સાંજે જાઈશ.
હા હા.
ઓ સારું કેવા આપડે બી સારું ને સોકરા બી થોડી ઘડીકવાર રમી જાય. ખેલે બધાના સાથે.
સાચી વાત છે ઘરે ને ઘરે આપડે કં ટાળી જઈએ એકલા એકલા એના કરતા થોડીકવાર આપડે ગાર્ડનમાં જઈએ તો જો બાળકો એની રીતે રમી લે આપણને કોઈ ને કોઈ મળે આપડા ફ્રેન્ડ મળે કે કોઈ ના હોય તો ભલે બીજા છોકરાઓની મમ્મી હોય તો આપ સાથે વાતચીત કરીએ તો
કે બધાને આપણે ગાર્ડનમાં જેવું હોય તો આપણે દુસરી જગ્યાએ પેલા મોટા મોટા પાર્ક હોય એની જગ્યાએ જાય ને અમારે ગામડાંમાં શું એ કે અમારે તો ઘર ઘરના અંદર જ ગાર્ડન લાગે લગાયેલો છે.
હે હમ્મ.
તો એના અંદર શાકભાજી બી લાગેલા છે હા શાકભાજી એ ગુલાબનું ઝાડ છે તુલસી તુલસીની પૂજા કરીએ ને તુલસીનો જાડ બી છે. તો અમે તો રોજ સવારમાં ઉઠીને રોજ ગાર્ડનમાં જવાનું ને આપણા ગાર્ડનમાં બધી સબ્જી લાગેલી છે ભીંડી, ગવાર, દૂધી, રીંગણ.
તોત તો પછી તમને ત્યાંથી લેવા લેવા દે કે એવું? તયના લેવા ના દયેને?
ના અમે અમાર પોતાનું જ છે ને!
અચ્છા હમ્મ.
અમાર ઘરનું આદ મોટો છો પ્લેટ પ્લાટ છે ને અમે આધું બનાયલું છે આધું અમ ગાર્ડન ટાઇપ મૂકેલો કરેલો છે. ભગવાનને આપણે ફૂલ ચડે એ બામે કામ કરે થોડી ઘડીકવાર જઈએ ને શાકભાજી લેને આઈએ ગાર્ડન મે આપડે બધા શાકભાજીને ગાર્ડનને ઝાડકોને બધું પાણી પાાયને આવીએ અમારેતો કાયમ એવું છે બાર દેશોમાં તો શું કરતાં હોય માણસ રોજ સાંજે જાય રાત્રે દોડવા જાય ગાર્ડનમાં યોગા કરવા જાય છે નયા ગા અમારા ગામ ગામડામાં અમારા ગાર્ડનમાં કોઈ પૈસા હૈસા નથી. મારે ઘરનું ગાર્ડન જ છે બહુ મજા આવે.
હા અમારે અહિયા નજીકમાં જો એક છે હોસ્પિ ટલ છે ટ્રસ્ટની પછી એમાં આવી જ રીતે ગાર્ડન છે બારની સાઈડે તો એમાં કોઈ પણ જાતના પૈસા કે એવું કઈ નથી તો એમાં એક સાઈડે કેવું છે કે આ વોક કરવાનું છે તો કેટલા લોકો વોક કરતા હોય છે સવાર સાંજ અને એક સાઈડે છે ને બધું આવી રીતે ઝુલા છે ને લસરપટ્ટી ને એવું બધું છે બેન્ચો છે બેસવાની તો લોકો બધા એ જેને બાળક કોને રમાડવાના હોય ને જુલા પર જુલાવાના હોય ને એ લોકો એ બાજુ હોય. અને અમે લોકો તો આ બાજુ એટલા વોક કરવાની એટલી મજા આવે છે વચ્ચે કેવું છે કે પેલા આમ તળાવ જેવું છે અને એની ફરતે સરસથી વોક કરવાનું છે અમારે. તો એટલું સારું લાગે ને આપડે ફ્રેશ થઈ જાય એમ.
હા બાર દેશોમાં કેવા સવાર સવાર સવાર દોડમાં જાય ગાર્ડનમે અને ગાર્ડનમે યોગા કરતા હોય ને એવું નહી.
હા એ
તો બહુ સારું છે હવે આપણે ગમે તે સાંજે જઈએ, સવારમે જઈએ, ગાર્ડનમે જઈએ આપણે બહારનો ઓક્સિજન મલે છે. આપણે હવા, પાણી, પ્રદૂષણ બહાર થાય, બહુ મજા આવે એમને.
હા અને જો ઘણા લોકો તો રિટાયરમેન્ટ લઈ લ રિટાયર્ડ થઈ ગયા હોય ને એવા લોકો તો ઘણા બધા હોય છે. તો એ લોક, હા પછી એ લોકો ત્યાં યોગા કરતા હોય તો આપણે પણ એની સાથે કરી શકીએ એવું કઈ નહી અને પછી લાફ ટીંગ કરે, આમ બધા હસે ને આમ જોશ જોશથી. એવું બધું ખુલ્લામાં એવું સરસ બધા કરતા હોય તો અમે પણ એમાં પછી એની સાથે સાથે એવુ બધું કરીએ.
તો છોકરોને પણ મજા આવેને, લેન આવે ગાર્ડનમે રમે ઘડીક વાર.
હા નાના બાળકો જેને હોય ને એ લોકો તો રોજે જાય જ પછી સાંજે. પાંચ વાગે એટલે કહેશે કે ચાલો કારણકે ઘરમાં તો કંટાળી ગ્યા હોય.
હાચી વાત હે.
હા.
બાર તો બધા કસરત, અમે તો અમારે કોઈ યોગા નહીં કરે અમે તો ગ ગાર્ડનમે જઈએ, શાકભાજી તોડવાના પેલો બારનો આપણે ગોબર નહી હોવે, એવો ગોબર લઈને બધી ખાતમે આપણે અંદર નાખવાનો જા જાડકોને પાણી પાવાનું અમારે તો એવું કામ હોય, ગાર્ડન અમાર ઘરનું ગાર્ડન તો એવું કામ કર દઉં, તો બી યોગા થઈ જાય. કેમ કે આ બાલનું આપણે ગોબર નાખીએ ન તો બહું સારું કેહેવાય ઝાડકા ફટફટ વધી જાય, ને એના ફ્રૂટ બી બહુ સારા આવે ને શાક પણ બી બહુ સારું લાગે એનું તાજુ.
હા એટલે એ કેવુ કે કેમિકલ વગરનું બધું તમે આવું ખાતર નાખો તો એ તો બહુ ફાયદાકારક
કેમ કે દે દેશી ખાઘ છે ને, આપડે જાતે પોતે જ આમ લેન ભેસુંનું ગોબર લઈને નાખીએને તો બહુ સારું કહેવાય.
હા બહુ સારું એ જ ને, અત્યારે તો એવી લોકો ઘણા લોકો પોતાને આવી રીતે ખેતી કરે જ છે. તો તમે લોકોય આવું કરો તો બહુ સારું કેહેવાય.
અમારા ગામડામાં તો ઓ જ કામ છે અમારો.
હા પણ એ ગામડાનું જીવન એમ જોઈએ તો બધી રીતે બહુ સારું.
કેમ કે ઘર અમારે ભે ઈ બે ગા ને એક ભેસ પણ છે, તો રોજ ખેતરમે જઈએ સા ઘાસ વાળી લઈએ તો આ બી અમાર ગાર્ડન જ છે ને.
હા હા સાચી વાત છે ખેતરમાં એ બધું જો તમારે કેટલું સરસ કામ હોય.
જુવાર ને બાજરી ને મગ ને એ વાયેલા છે, તો એટલા મોટા મોટા ત્યા બહુ જ મજા આવે એ બધું, એ મોર, પપ- પૈયા બોલે છે, સામમાં જઈએને, વાઢવા માટે કાટવાને. તો બહુ મજા આવે અમને.
હા તો એ તમારે જો એ કેવું કુદરતી વાતાવરણ પછી આપડે આવી રીતે તમે કયો એવી રીતે બોલે તો
જવું પડે કેમ? કે ઘાસ તો લાવું જ પડે ગાયના માટે
હા, હા એ તો પણ એ તમે જો એ સરસ થી ઘાસ ખવડાવો ને પછી એ જે ઘરના દૂધ ને એવું તમને તો પીવાનું મળે અમને શેહારો માં તો પછી કેવું કે અમે કોથળી નું લઈ આવીએ તો એમાં તો કેમિકલ હોય અ કાઈ એટલા કાઈ પોષક તત્વો હોય નહી
અમા અમારે તો એવું જ છે કે અમાં અમારા ઘરના બધા રોજ સાંજે ગ્લાસ ભરીને દૂધ પીએ બધા ને એક લીટર દૂધ નું દહી જમાવાનું પછી વધારે હોય તો બાર ડેરી ઉપ ઉપર હાલવાનું ઘેર બી નહીં ડેરી ઉપર હાલવાનું પાછો એના ડેરી ઉપર આલે ને તો ફેટ આવે છે, તો એના પૈસા બહુ સારા આવે
હા એજ ને એટલે અમે એ ડેરીમાંથી લઈએ જ છીએ અમે એવું જ કરીએ એટલે-
હા જી ને એનો ઓ દૂધ તમે અમારે ભેં બેસીઓ નો લેતા હોય તો તમારે બહુ ગુણદાયક છે ન તર તમે ડેરીને તો જો બધા ફિલ્ટર એમ ઓમ બધું ઘી કરવામાં આમ જોવે ને મલાઈ બધું લઈને પછી દૂધ વેકવા લાવે છે.
એટલે જ આમ
ને ઓ જાડો કરવા માટે એને પાવડર મેલ જાડો કરવા માટે પાઉડર બી મિલાવી દે તો જાડો થઈ માટે સ્મેલ આવતી હોય અમે
હા એટલે જ તો કહ છું કે તમારા જેવું જે ચોખ્ખું દૂધ અમને નથી મળતું એમ
ચોખી હોવે બહુ સારી ઘાસ હોવે
હા સચી વાત છે. એટલે એજ ને તમારે બહુ સારું છે ને આમ આપણે ગ્રીનરી તમારે બધે બહુ આમ કે ઝાડ ઝાડ એવું હોય શુદ્ધ વાત વાતાવરણ એ થાય ને આપણેે એમ અ એટલે ચોખ્ખી હવા આપણને મળે જો ગાર્ડનમાં આપણે જ જઈએ એટલે આપણે ચોખ્ખી શુદ્ધ હવા મળે આ અ એટલે આપળને કઈ મન ફ્રેશ થઈ જાય અને કઈ એવા બીમારીઓ હોય ને તો આપણે ભૂલી જાય અને કાઈ અ સાજા થઈ જઈએ એમ
અમારે તો પોતાને જાતે જ દૂધ કાઢવાનો સુબહ વે વેલા ઉઠીને પાંચ વાજે દૂધ કાઢી જવાનું સામરા મે ચાર બજે પાછો વહેલો દૂધ કાઢવાનું
હા એટલે તમારે કેવું કે ગાય ને ભેંસ ને બધું દૂધ ને એવું કાઢીને પછી પછીજ તમારે આપવા જવાનું હોય ને?
હા ડેરીમાં આપો બધા કો ઘણા જણા માંગે છે કે અ અમારા ઘેર આપો ને અમારા ઘેર આપો કોણ મગજ મારી કરે છે આપવાની બધું ઓમ ને ઓમ ડ્રમ ભરીને ડેરી ઉપર મૂકી દેવાનુ અમે તો બહુ સારા પૈસા આવે ને મહિનાના તો આપણે સાત આવે પૈસા તો આપડે કામ લાગે ભેસને કશું ડોરી વરી આઈ જાય આપણે
હા સાચી વાત છે, એ તમારે બહુ સારું એક તો જો ગાય એક તો ચોખ્ખું દૂધને એવું મળે અને ઉપરાંત તમને પઇસા પણ કમાવાના મળે.
ના અમને પોતે જાતે અમારા બધા છોકરાને અમે તો દેશી દૂધ ખાઈએ ને મસ્ત તાજું દૂધ ભેસનો ઘી દૂ ઘી બી સારો દહી બી મળે છે દૂધ બી બહુ સરસ
એજ ને એટલે તમે તો જે ખાવું
ત્યારની મહેનત કરીને તો મહેનત નો ફલ મળે જ આપણે
મળે અને તમે કેવું કે જો આમ તમે બીમાર ન પણ અમે શહેરના લોકો છે ને થોડાક બીમાર તરત પડી જાય કારણ કે અમને ચોખ્ખું
કોઈ મોટી વાત નહી નવા દિનહી અમે તો રોજ ગાર્ડનમાં જવાન કેમ ઘાસ તો લેવા જાવું જ પડેસ ને અમારા ઘરમાં જ ગાર્ડન બધા શાકભાજી ઘાલેલા તો આ અમારી ગાર્ડન જ છે ને
અને અમારે તો ગાર્ડન શોધવા જાવા પડે કે ચાલો ભાઈ આપડે ત્યાં જાઈએ
છે
હા એટલે ગામડાની મજા એજ છે ને અમારે શહેરોમાં તો આવી મજા હોય જ નય ને ચોખ્ખા વાતાવરણ તો હોય જ ન
થાય હો કે આપણે બી શહેર શહેર જોવા જઈએ એક દિવસ એવું લાગે હમંણે બી
હા હા સાચી અમને એવું થાય કે આપણે ગામડામાં જઈએ અમને એવું મજા આવે હા
ગ ગામડાને સારી કહેવાય છે શહેરની કોઈ જિંદગી જિંદગી નહીં લેકીન કોઈ દિવસ તો મન થાય ને અમારો પણ બી કે ચલો આપણે જોવા જઇએ બાલ્ય માણસ કેવું તર રહેતો હોય નહી
હા સાચી વાત છે ન્યાં તો તમારે કોઈ સગા વાલા હશે ને તમારે
હા ના હે ને બહુ જણા છે અમારા સગા વાલા માસી એ ભાઈ એ ભાભી એ મારી બૂન છે માર બધા બારે છે ચલો મને બહુ ગમ્યું તમારી સાથે વાત કરવાની બહુ મજા આવી ચલો પછી કોલ કરે
હા